હેલો
કેમ છે
બસ જો મજામાં છું તું કેમ છે ઘણા ટાઈમ પછી તારો ફોન નતો આવતો મેં કીધું કે આ ક્યાં ખોવાઈ ગઈ છે એનો કઈ ફોન પણ નથી આવતોને
હું તો એકદમ મજામાં છું તું તું કહે તારા શું સમાચાર છે આજે સવાર સવારમાં વેલી ઉઠી ને ખાસ તોને ફન ક કારણ કે હે ને આજે આપણે ક્યારેય પણ હમણાં સાજો સમય થઈ ગયો વાત નતી થઈ એટલે મને એમ થય કે લાઈ તારો ફોન આવ્યો હતો તો હવે નિરાતે વાત કરીશું
અરે વાહ ખુબ સરસ હું પણ એકદમ ફાઈન છું બોલ આજે સવારની રમાં કઈક ખાસ વાત છે તો તે અતારમાં જ ફોન કર્યો
હા તને યાદ છે ને કે ટૂંક સમયમાં જ મહા શિવરાત્રી ન હને પવિત્ર તહેવાર આવે છે તો બસ મને થયું કે તારી સાથે હે તહેવાર ઉજળવી અને પ્લા પાણીની થોડી હે ને આપડે વાતો કરીએ તો ખબર પડે કે આપણે શું કેવી રીતે ઉજવશુ ને શું પ્લાન કરીશું એમ
અરે હા મહાશિવરાત્રી એટલે તો દેવો ના દેવ મહાદેવની આ રાધના સૌથી મોટો દેવ છે, આ તહેવારની તો આતુરતાથી ન રાજ જોવાતી હોય છે, વાતાવરણ પણ અત્યારથીને હર હર મહાદેવ અને અ હરી ઓમ નમ શિવાયનું નામ સંભળાવા લાગે છે.
એકદમ સાચી વાત છે, તારી આ દિવસે તો હે ને ચારે કોર હને સકારાત્મક આપણને ઊર્જા જ જોવા મળે અને હેને મને તો એક મન હેને એકદમ શાંત થઈ જાય અને આ વખતે હે ને મહાશિવરાત્રી પણ ઉપવાસ રાખવાની છે, મને તો એવું લાગે કે ઉપવાસ મહાશિવ રાત્રીનો રાખવો જોઈએ એમ
હા દર વર્ષની જેમ હી ને આ વર્ષે પણ હું આખો દિવસ વ્રત રાખવાની છું. અને સવારમાં હે ને વેલા બઉ વેલા ઉઠી જવાની હુ અને ઉઠીને પછી હે ને પૂજા અર્ચના કરીશ ને આખો દિવસ ફરાર પર રહીશ તું કે તારા ઘરે કેવી તૈયારી ચાલે?
અમારે ત્યાં તો હે ને ઘણો ઉત્સવ સા છે, આ ઘરે
હ.
જો હું પણ હેને સવારે વહેલી ઉઠી જઈશ પછી શિવના મંદિરે જવાની છું કેમ કે અમારે ત્યાં અંયા નજીક જ શિવનું મંદિર છે. અને અમારે તો અહીંયા પાંચ છ મંદિરો આવેલા છે, આખા સોસાયટી સાઈટ એટલે અમે અલગ અલગ બધા હી ને અલગ અલગ ડિવાઈડેડ થઈ જશુ અમુક કોલા મંદિરે જશે અમુક કોલા મંદિરે જશે એટલે મહાદેવ ના મંદિરે જઈશું અને મંદિરે જઈને મહાદેવ પર હે ને દૂધ અને જળ તો ખાસ કરીને હે ને બીલું બીલીપત્ર પણ ચડાવવાનું બહ મહ તોવે. કેમ કે મહાદેવને હે ને બીલીપત્ર બહુ જ ગમ તા હોયે એવું માનવામાં આવે અમારા દાદીની બધા હે ને એવી વાતો કરતા હોય એટલે એનું પણ મહત્વ છે, ને તો મેં અત્યારથી જોને સરસ અને તાજા બીલીપત્રની વ્યવસ્થા કરી લીધી કે મ કે અમારા અંયા જ અ મારા ભાઈ હે ને એના ફ્રેન્ડ ના ઘરે બીલીપત્રનું ઝાડ હે એટલે ભાઈને ત્યાંથી વ્યવસ્થા કરી લીધી વધારે જ લીધા એ તો તારું શું કેવાનું થાય?
હા યાર અમારે તો છે, ને અ અયા ગામડામાં હે ને બેલીપત્ર ના ઝાડ જોવા મળે પણ અમે હેને સિટીમાં જઈ ને તો અમને તો કય બીલીપત્રનું ઝાડ જોવા જ નથી મળતું પણ સારું ને અમે ગામડામાં રહી છીએ તો બિલીપત્ર તો જોવા મળે હે અને એ ખરી વાત છે, કે બીલીપત્ર તો મહાદેવને અંત્ય ત પ્રિય છે, ત્રણ પાંદ્રા વાળું બિલીપત્ર ત્રિગુણનું પ્રતિક પણ માનવામાં આવે છે, એ તને ખબર છે ને અને હા મહા શિવરાત્રી ના દિવસે મંદિરોમાં જે ભાગની પ્રસાદી અને ઠંડઈ મળે છે, તેની તો કઈક અલગ જ મજા હોય છે. તને ખબર છે, ને તું પણ ઠંડાઈ પીવે છે, કે નય
સાચી વાત છે, તારી હું તો પીવું જ છું અને ઠંડાઈ વગર તો હે ને શિવરા ત્રી અધૂરી જ આપણને લાગે કેમ કે ત્યારે તો કઈક અલગ જ મહસત હોય સોસાયટી ના બધા ભેગા થયા હોય અને ખાય એવો મેદાન હોય અહીં હેને આપણે બધી વ્યવસ્થા કયરી હોય કાઉન્ટરની બધુ ગોઠવેલું હોય અને બધા મિત્ર સર્કલ મળ્યા હોય બધા ત્યાં ભેગા થયા હોય અને ઈ ઠંડાઈ જો બનાવી હોય તો કઈક અલગ જ હોય ઈ હે ને મેં તો આજ ખે હે ને આ વખતે ઘરે જ બધા પિસ્તા અને કેસર નાખીને ખાસ સ્પેશિયલ ઠંડાઈ બનાવવાનું નકયુ કરી છે. તું જયારે આવીશને ત્યારે તને પણ ટેસ્ટી ટેસ્ટ કરાવીશ
હા યાર તારી વાત સાંભળી તો મને મોમાં અત્યારથીને જ પાણી આવી ગયું પણ હેને આ વખતે તો તું મને મીઠાઈને ઠંડાઈ ચખાવડાવજે પણ મારે ને બોવ ઠંડાઈ નથી પીવી કેમ કે હમણાં જ ને મારી તબિયત ઠીક ની રહેતી એટલે પણ હા હું તને એક વાત કેતા તો ભૂલી ગઈ કે શિવરાત્રી ની રાત નું જાગરણ નું સૌથી મહત્વ હોય છે, એ તને ખબર હેને ચાર બ્રાણ ની પૂજા થાય તારે રાત્રે જાગવાનું શું કાઈ પ્લાન છે તે કઈ વિચાર્યું ખરું
હા રાત્રે હેને આસપાસની સોસાયટીના લોકો અને હેને મિત્રો ભેગા મળીને ભજન કીર્તન કરવાનું મેં આયોજન કર્યું છે. કેમ કે આપણેે બધા મિત્રો મળીશું અને ત્યાંનો ભજન કીર્તન કરીશ જેને કોઈ પણ ભજનમાં રસ હોય ભજન પણ ઈ ગાઈ શકે છે. એવી રીતે આયોજન કરીશું અને બહારથી પણ તેને બોલાશે બોલાવીશું પ જન ગાવા વાળાને પછી આખી રાત હેને શિવજીની આપડે આરાધ્ય કર કરશું કેમકે શિવજીની આપણને આરાધ્ય કરવા થઈ ને મનને અદભુત શાંતિ મળે અ તુ પણ હેને તારે ત્યાં કોઈ નજીકનુ મંદિરે જવાની?
હા યાર અહી નજીકમાં હે ને એક બહુ જૂનું અને વિશાળ અને સુંદ સુંદર છે, ને શિવ મંદિર છે, ત્યાં રાત્રે બહુ સરસ ડાયરો પણ થાય હે ડાયરાની સાથે હેને ભજન અને સાંજના સમયે હેને સંધ્યા રાખવામાં આવે તો હું તો ત્યાં જવાની છું. અને વાતો વાતોમા મને યાદ આવ્યું કે ગયા અઠવાડિયે કોઈ ઓનલાઈન પૂજા કુકિંગ નામે મારો સંપર્ક કરવાની કોશિશ કરી હતી અને પર્સનલ વિગતો માંગતા હ તા તો પછી મેં તો કઈ આપી જની
હા એ તો છે, જ કેમ કે આજના જમાનામાં ડિજિલ ડિજિટલ સુરક્ષાની એ બોવ જરૂરી છે. તો સારું તું તે બાબત સમજી ગઈ છે, ને હવે તો આપડે હેને કોઈ ઓનલાઈન શોપિંગ કે બુકિંગ કરાવવાની ખરી પણ હેને બધું આમ જાણી જોઈને બધું જોવાનું કે બરોબર છે, કે નય એટલે આપણે એ પ્રમાણે જ બુકિંગ કરવાની અને બુકિંગતો ઠીક છે. પણ તું સાંભળને આપડે મહાશિવરાત્રી ઉ પર કઈક ખાસ આપણે દાંડિયા રસ ને ગરબાનું કઈક આપણે આયોજન કરી તો?
હા યાર તું કેશ એ પ્રમાણે આપણે પણ કરીશું હા પણ તે જે ઓલી ઓ નલાઈન વારી વાત કરીને તેમાં પણ હું એકદમ રીતે સ્પષ્ટ કહી દઉ કે હું ફોન પર મારું કોઈ સરનામું અને પલેશનુ નામ અસલીફ ફોન નંબર કે બેંકનો ઓ ટી પી શેર કરતી નથી તે નામે આવા ઓનલાઈન ફ્રોડ બોવ થતા હોય છે, એટલે એમ આપણે એવું કરવાનું જ નહી આપણે જાત ના રીતે સજાગ રહેવાનું
બોવ જ તે ડાપણનું કામ કર્યું છે. તો ભક્તિ પોતાની જગ્યાએ છે, અને સાવચેતી પણ હેને પોતાની જગ્યાએ આપણે ક્યારેય પણ હેને આપણી ગુપ્ત માહિતી હેને કોઈને શેર જ ન કરવી જોઈએ કેમ કે ભગવાન પણ આ પણને હેને બુદ્ધિપૂર્વક ચલાવવાનું જ કહે છે, નહી કે આપણે કે કોઈ પણ અ જરાક નાજુક એવી કોઈ પણ ભૂલ કરીએ અને પછી આપડે પ્રોબ્લેમ થાય ઓટીપી આપેને પછી પ્રો પ્રોબ્લેમ થાય એના કરતા આપણે બુદ્ધિ પૂર્વકો વાત કરીએ તો ઈ વધારે સારું રિયે.
હા યાર આ બધી તો ચાલતું જ રેવાનું હ દર વખતે પણ હું શું કહું આ બધું થોડ ને યાર આ વખતે હે ને આપડણે તું ઈ કે ફરાળમાં શું બનાવવાની છે? તે કઈ નક્કી કરિયું હું તો આ વખતે હે ને સાબુદાણાની ખીચડી કે બટાકાની સુકી ભાજી બનાવવાનું વિચારુ હું તો શું નક્કી કર્યું તે કઈ.
હા હું તો છે ને બ બંને જ બનાવવાની છું કેમ કે સાબુદાણા ખીચડી ગરમા ગરમ હોય અને જો રાજગરાહ ના લોટના વડા અને સાથે હેને ઠંડી-ઠંડી છાશ હોય તો કઈક અલગ જ મજા હોય એટલે ઉપવાસના બાને હેને ને આવુ સરસ ફરાળી જમવાનું પણ આપણને મળે. એટલે છે ને ઉપવાસ પણ તહેવાર જેવો જ બની જાય છે આ રીતે.
હા સાચી વાત છે તારા હાથની સાબુદાણાની ખીચડી તો બહુ અદભુત હોય છે. ને ઈ સ્વાદ તો હજી પણ મને યાદ જ છે આપણે વાતો ચાલુ થઈ પછી ઘડિયાળ સામે જોયું જ નહી વાતો વાતો કરતા-કરતા આખો એક કલાક વીતી ગયો. કઈ ખબર જ ના પડી યાર.
હા તારી સાથે વાત કરવામાં તો આખો સમય ક્યાં સરખી જાય કઈ ખબર જ નથી પડતી. અંદાજ આવતો જ નથી પણ હેને લાંબી વાત કરીએ તો પણ એકદમ ખુશ થઈ ગઈ હું. હવે હેને તું કોક એવું લાગે તો આપડે ઘરનું કામ કરવું પડે.
હા યાર ચોક્કસ તારી સાથે વાત કરીને પણ મને પણ બહુ મજા આવે હે. અને મહાશિવરાત્રીના દિવસે હું તને હેને સવારે ફરીથીને ફોન કરીશ એટ એટલે હેને આપણે તે દિવસે પેલા હેને સવારે ફોન કરું ને એ ટાઈમસ સાથે બંને મળશું તે પછી જ આપણે સાથે જ મંદિરે જવા નીકળશું. .
હા પાકું તને અને તારા પૂરા પરિવારને હેને મારા તરફથી મહાશિવરાત્રી કેજે એને અગાઉથી હેને ખુબ-ખુબ શુભેચ્છાઓ કેજે ઓકે હર હર મહાદેવ.
હા હર હર મહાદેવ બાઈ ટેક કેર.